હમ્મ.
હા, મજામાં?
હઓ.
હમ્મ શિક્ષંગ બે. હારું તે. એ શેર રાતુ સે કાઉ. હ ઓ હમ્મ તમે શું કરો?
અમે અત્યારે ત્રણ ખાટલા ફરતા તા.
હમ્મ.
નવા બનાયા હતા તે નવા ખાટલા પર્યા છે બારસો બારસો રૂપિયાના.
હ અહ. હમ્મ હમ્મ.
પતી જાય એટલે ફરે જઈશું.
હમ્મ. સારું સારું રે બીજું શાંતિ?
બસ બીજી શાંતિ.
હમ્મ.
આજ રાત્રે થોડું બીજું કામ છે એટલે એ અહિયાંથી થોડું હા
પર
હોવ તો તમારે
બસ અમારે કઈ નહી સારું ચલો દા
એ હા હો મુકું હી મારા કોમપની છે ફોન કરશે હ